સંભળાઈ.
હા સ ક્લિયર.
હમ્મ હ આજથી કોલેજ ચાલુ થવાની હતી કે.
હા આજથી કોલેજ ચાલુ થવાની હતી.
હમ્મ એટલે ઓવર હુંથી તો મને શું શીખવા્યું તો.
બસ ઇડક્સન પ્રોગ્રામ મીકેનિકલ એન્જિનયિંગ શું હોય એમ કે થોડોક એમ. ખાલી અમને હાઈલાઈટ હવે એ બેસિક
હા બોલને.
હા હવે સે ને એ ચાલુ થહે . અમ હવે, એમ કે, કે રીતના મહેનત કરવાની ને બધુ સમજાયું અમને.
હમ.
હું નહી કરવાનું, હું કરવાનું એમ.
હમ. બરાબર.
પછી થોડીક બહારની વાત કરે.
હા.
તો એક દિવસ આ રાણીની વાવની વાત કરેલી કે, આ રીતનું સ્ટ્રકચર આમ તેમ એમ. એટલે એની બડી ઇન્ફોર્મેન આપેલી હતી. એટલે અમુક તે લોકોન ટોપિક એમ લઈ આવે. એક એક લેક્ચર એવું હોય કે, જેમાં અમને બધું અમારું બ્રાન્ચનું ગે એમ.
હા.
પહી બીજા બધા લેક્ચર એમ ક્રિએટિવ આટવા આવે. અમુક પ સોશિયલ સાયન્સવાળા હોય, મીન્સ કે એની બાર બહારની વાત કરે. અને એવું હોય, અમુકમાં હેલ્થવાળું હોય કે, તેમાં હેલ્થની વાત કરે.